હા તમને અવાજ સંભળાય છે મારો.
હા હા સાંભળો સાભળ થોડીક તું આ રહીને સંભળે છે ને એટલે પ્રોબ્લેમ થાય છે. હમ્મ બોલો.
હા સર છે અત્યના નેટવર્ક કનેક્શનમાં થોડું પ્રોબ્લેમ છે ને એટલા માટે.
પ્રોબ્લેમ હમ્મ બરાબર.
કઈ નહી મે કીધું લાવો યાદ કરીએ કોઈ સામેથી તો ફોન નહી કરવાનું.
સાચી વાત પણ શું કરી અર્જુ માતાજી નવરાત્રીને એવું ચાલે ને તો એટલું બધા થોડા બિઝી થઈ જઈએ પાછ ભણવાનું હોય આ તે ના પાસ તો અમાર મમ્મી નહીં કાઢે પણ બટ એવું અમારે કુળદેવી છે. કાળકા માતા નું બધું ચાલે ને એટલે પછી અમારે કરવું જ પડે કમ્પ્લીટ દસે દસ દિવસ પૂજા ટાઈમ ટુ ટાઈમ આવતી બધું જ. એટલે પછી આજે આવું ફ્રી હવે ગલથી કસુક કામ નહી એવું પણ કેવું ખબર તમને આ કામ જે આવે ને બધું હ. કાલે નવમું પછી તો પૂરું ને એમ પછી કશું નહીિ. એટલે હું આટલા દિવસ તો કાલ તો નીકળી જાય પણ બધું કામ આવે ને તો એક સાથેહ આવે ને કે કયા ટાઈમને કયા કામને કેવો ટાઈમ આપવો એટલું બધું વિચારવું પડેને. કેની વાત
સાચી વાત છે સાચી વાત છે. કઈ નઈ થઈ જશે આજે તો આઠમ છેલે આજે તો નૈવેદ કે કશું હશે ને
હમ્મ એજ હમણાં જ. પત્યું ને પછી આ તમારો ફોન જોયો ને પછી મે તું લાવ કેસાબેન નો ફોન આવ વાત કરી લઈ એમ હવે ફ્રીજ છીએ તોક બપોરમાં થોડું આરામ કરીએ એવું.
અચ્છા શું હોય છે તમારા નિવિદમાં
બસ માતાજીને કાળકા માતા ન અમર સાતજાતનુંું બનાવાનું હોય ખીર પૂરી ઢેબરા દરબજ શાક ને શીરો હોય. એવું પછી ચાલીસ પ પચાસ માણસ નું રાખવાનું હોય એ બધા જ જમાડવાના અમાર પોતે જ ઘેરજ કરવાનું એવું કોઈને બોલાવા બોલાવાના નહી.
હા હા એટલે અમારામાં પણ એવું હોય છે. પણ અમારા તો અત્યારે નહી હોતા આપે પેલી નવરાત
હ આઠમ અમાર તારે તારે અમાર અંબા અંબેમાનું કરવાનું અને અત્યાર કાડકા માતાનું બેવ નવરાત્રી સાચવવીજ પડે એવું
અચ્છા જોકે મારે ઘણી વાર લાસ્ટ કહેવાયને બે વરષથી તો એવું થાય છે ને કે નવરાત્રીમાં કંઈક ને કંઈક તો થાય થાય ને થાય જ એમાં જો ચૈત્ર મહિનાની આ નવરાત્રી ત હોય ને એમાં તો કઈક અશુભ થવાનું એટલે થવાનું જ આ ગઈ ની ગઈ પહેલી નવરાત હતી ત્યારે મારા પપ્પાનો એક્સિડન્ટ થયો તો તો એમને વધારે પડતું મા માથાના ભાગે ટાકા સાત આઠ આયવા તાને અને બ્લડ લોસ ઘણું બધું થઇ ગયું તું
હમ હમ
નવરાત્રી આઈ ત્યારે ફરી પપ્પાનું એ એક્સિડન્ટ થયું આ ત્રીજી નવરાત્રીએ મારો એક્સિડન્ટ થયો
કેવ તમે ભી
ખબર નહી કઈક કે છે કે બધા હવે અમે તો એટલું અમે તો એવું ક્યારેય જોયું કે પોછાવડાયું નથી પણ કઈક ઊંચું કરઈ જાય ને નિવેધમાં હા એટલા માટે કઈક થતું હશે
થતું હોય પણ અ ત આ કેવું અતાર લગીને આ લોકો બધું આમ આવું ભુવાને એમ ના માને અમુક લોકોને અમુક લોકો માને તો પછી એ લોકો કે કે તમને આવું આવું નડે
હા હા અને અવે આ નવરાત્રી આઇ છે તો ત્રણ દિવસ પેલા જો હું ભયંકર બીમાર થઈ ગઈતી તાવ જ નહોતો ઉતરતો ઇન્જેક્શન ને દવાથી ઉ થઈ જે હું આજે સાજી થઇ છ અજી કમ્પ્લીટ હું ઓકે થઈ તો આજે મમ્મી એ બીમાર પડી ગયા એમણે બી સેમ મારા જેવું તાવ નથી ઉતરતો એમને પણ ઇન્જેક્શન લેવા પડે અને સવારથી હજુ ચા પીવા પણ ઊભા નહીં થયા.
ઓ બરા તો તમે આમ ભગવાન જો માફી માગો પણ તમે ભગવાનમાં માનો ખરા આમ? કેવો વિશ્વાસ કેવો તમને ભગવાન
વિશ્વાસ શ્રદ્ધાની વ તુ તો જો મેડમ કેવું છે કે આપણને હોય પણ હવે કયા કારણોથી થાય ને એ વસ્તુ થોડીક માનવી મુશ્કેલ એમ. ઘણા અથવા તો કેવાય કે જા ત્યાં મળે ને જાજી વાત
હા
એટલે કોઈ બીજું રીઝન કે?
હા ના એટલે મેં તો ખાલી નોર્મલી જ પૂછ્યું કે કેવું અમુક લોકો એમ કે કેું તો ભગવાનમાં બિલીિવ જ ની કરતો. એટલે મેં તમને પર્સનલી પૂછ કે તમે કેવું માનો છો કેવી ભક્તિ કરો છો એમ?
ના નાસ્તિક નથી આસ્તિક ખરાબ.
હ બરાબર સાચી વાત ના નહીતર અમુક લોકો કેવા કે મંદિરે જવું પણ ના ગમ પણ હું તો એમ જ કહું કે ભગવાન પણ રાખેલો વિશ્વાસ ક્યારેય એડે નહી જતો. એમ કે કોઈ ના કોઈ ટાઈમે તો તમને હ.
કોઈ પણ ઈષ્ટદેવ હોય.
સાચી વાત છે હ અને ચલો કશું પણ આપણેે અમુક લોકો તો કેવાય કે કશું જોઈતું હોય તો ચાલ બધા રાખીએ એ ભગવાન માની છે પણ ખાલી તમે ઘરની બહાર નીકળ્યા પેલા ભગવાનનું મોડું ખાલી જોઈ લો તોય તમે જેવા ઘરની બહાર ગયા એવા જ પાછા આવો છો સંજય એવો એવો વિશ્વાસ હોવો જોઈએ અને એ સારું જ કરે આપણું પછી આપણું મગજ પણ શાંત રહે. ના કોઈની અને જો ભગવાનને આપડા ભાઈબન બનાવી દીધા ભાઈબન કે બેહેનપણી તો તો પછી જરૂરત નહી આમ કે કોઈને બીજાને કહેવાની જરૂર નહીં પડે. જો જોય ને આપડો ખાસ માં ખાસ ફ્રેન્ડ હોય પણ આ જમાનો જ એવો છે ને કે જો આપણે દુઃખ ની વાત કરીશું ને તો આપણા આગળ શું બતાવે આપણી પાછળ પણ શું વાત કરે પણ જો ભગવાનને એ વાત કરશો ને તો નહી એવું કરે એમ. ભગવાન તો તમને સાથ સાથ આપશે ને? પરથી આપણું મન હળવું લાગે એમ મનને.
હા બરાબર છે પણ અમારે કેવું છે કે અ આઠમ ના તો ત્યારે અમારે કુળદેવી ખોડિયાર માં. પણ આઠમ ના દિવસોમાં દર્શન કરી આવીશું ને ઘરમાં કંઈક મિસ્ટાન બનાઈ દેશું સાંજે. પણ દશેરાના ની વધાસે દશેરા જયારે હશે ત્યારે અમારે ત્યાં ર નો ખીચડો ને ચોળી નું શાક મગની દાળ ભતને પૂરીના નિમિત્ત થ
પ્રદાન
હા ઘણા ને એવું હોય છે કે લોકો છે ને બહાર ના વ્યક્તિ ને બોલાયને જમાડી શકેાય પણ અમારામાં એવું અમારામાં તો ઘરના જે આપ આપડો ઉઊમરો હોય ને એની બહાર ના કઢાય
અમારે એવું અને આ કાડકા માતા ન તો કેવું ચાર વાગ્યા પહેલા ગમે એટલે અમુક કેવું ક્વોન્ટિટી બનાવવાનું હોય છે એ મને ન ખબર સવાશેર કેવું કઈ તો પછી એટલું ચાર વાગ્યા પેલા પોતાય જ દેવાનું એવું અને ગમે તે પછી થી ગાયને કુજરાણ ખડ દેનું બાર કોઈ નહી આપવાનું આપણા પરિવાર વાળા જ પણ અમા પરિવાર વાળા બધા થઈને ફેમિલી વાળા ચાલીસ પચાસ જન થાય પણ એટલું માતા જેટલા બીજા આપડા અમર કાસ્ટ વાળા આવે ને તો છય ને એટલું સવાસેર પણ બધા થઈ રહે એમ અને બહુ બધે નહીિ એવું માપ નનુંજ
સાચી છે એટલે આમાં કેવું છે કે માનું ને તો પથ્થર માંય ભગવાન છે અને ના માનો ને તો ભગવાન પથ્થર લાગે
સાચી વાત છે હમ
આ સ્થાનીને એનો વિષય થઈ ગયો
સાચી વાત પણ અ આમ તો અત્યાર કેવું કે અમુક અમુક એવા એવા મુૂવી મૂકે છે ને કે એનાથી લોકો જે ના માનતા હોય ને એ ભગવાન પ્રત્યે પ્રેરિત થયા લાલ મૂવી તમે જોયું કેટલું ઉપડ્યું અને જે નતા માનતા કૃષ્ણ ભગવાન છે શું એ આખું બતાવી દે એમની કેવી લીલા છે કઈ કયા પડમાં અત્યારે આપણે બે વાત કરીય છીએ કદાચ તમારી જોડ બેઠા હોય અહીં મારી જોડ બેઠા હોય આપણી વાતો હોભડતા હોય પણ આપણને ના ખબર હોય એમ જો માનો જે લોકો માને તો બહુ જ માને એમ એ એ મુૂવી થી લોકો એટલા રડે ને બહુ મસ્ત મુવી છે એમ ંધો છે ને આપડે ત્રણ ચાર વાર જોવું હોય ને તોય પછી જોવાનું મન થાય કે લાવવાનું જોઈએ એટલું અને મૂવી વાળા કમય પણ બહુ ગયા પછી હિન્દી માં પણ રિલીઝ કર્યું
એ લોકો કહેતા હતા ને કે એકદમ ઓછા ખર્ચામાં બનાય અને માંડ માંડ ને એમ પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી ને કે કોઈ શૂટ કરવા નાતા દેતા ને એવા ગામડામાં જઈ જઈને
સાચી વાત છે અને એવી પાછી મવી ન એટલું કોમ્બિનેશન છે થોડું કોમેડી આવે થોડું ઈમોશનલ છે અને ભગવાન પ્રત્યેનું છે અને થોડીક ફાઈટિંગ કેવી તો નોર્મલ છે તો બહુ નહીિ પણ એટલું બે ત્રણે ન કોમ્બિનેશન કરીને મુવી બનાવે છે અને બધા લોકો એક સાથે બેસીને જોઈ શકે એવું નહિ કે અમુક એજના પીપલ જોઈ હોકે એમ જોરદાર મુવી છે મને તો એમ થાય કે જોવું જોઈએ બધાને એમ
ના બરાબર જ વાત તમારી એ મૂવી અમે પણ જોયું તું અમારે આખી ફેમિલી એ જોયું હતું અને એમાં શીખવા જેવું ઘણું બધું છે કે તમે માનો કેનેમારો ભગવાન છે અને ક્યારે હેલ્પ કરશે તો એ તમારા કર્મો પર તમે શું કાર્ય કરો છો ને કેવા કાર્ય કરો એના પર આધાર છે
કર્મો પર જાય સાચી વાત પણ હું તો એટલું જ માનું કે આપણે પ્રીત અને ભગવાન સત ક્યારેય આપે પાછું એવું નહીં કે બેઠે બેઠે ચાલું કશું ના કરું ભગવાન ના આપે પણ જ્યારે મેં મારું એસી ટકા પરફોર્મન્સ મેં મારું સારું આપ્યું હોય અને એમાં વીસ ટકા ખૂટતું હોય તો ભગવાન ન ધક્કો હોય એ ભગવાન ના આશીર્વાદ કહેવાય પણ તને બેઠે બેઠે તો કશું જ ના મળ
એ તો એ સાચી વાત છે અને આપણેે જો ભગવાનને પામવા હોય ને તો આપણા કર્મો સારા હોવા જોઈએ આપણી મહેનત તોવી જોઈ
અમુક વાર નહ આપણે આપણે સધન ચલાવતા હોય ને આપણે અમુક વાર નહી કહેતા કે હું તોું એક સેકન્ડ માંચ બચી ગયો નહી કાર મારો એક્સિડન્ટ થો થાય એ એક સેકન્ડ માં ભગવાન આઈ જાય એવું માનવાનું એક સેકન્ડ માં જ તને ભગવાને બચાવી લીધા એમ
અને કયા પડમાં આવીને ક્યાં મદદ કરી જશે એને ખબર હતી
ખબર જ નહીિ રેતી સાચી વાત છે બરાબર સારું સારું ચાલ આવી તો વાતો આવી તો વાતો ચાલતી રે વાતો કરીશું મળીએે પછી
મળીએ મળીએ થોડું કામ પતાવી દઈએ અને પછી જોઈએ છે આપડે
બરાબર સારું સારું ચાર
અને બીજું એ કેહેવાનું હતું કે અ તમે તમારા ઘરે જયારે નિવેદ કે કશું કરતા હોય તો એના ફોટા બોટા મોકલાવજો
હા હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ આવજો ને કોક દિવસ આ બાજુ જો આવો તો આપડે તો આણંદ બોરિયાવી નજીક જ છે, ને
હા વાત સાચી છે પણ ક્યાં સમય
હા હા ચોક્કસ ચો સ ફરી તાર કોક દિવસ હા મ